હા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
હું મજામાં છું. તમે કેમ છો?
મજામા છું. કેમ છે ઘ
હા, હા, હા, હા બધા સારા છે. આજે કયા ટોપિક પર તમે મને વાત કરવા ફોન કર્યો છે
એ જ હમણાં જઓ ને કેટલું બધું પ્રદૂષણ
હા. હા. જરૂર કેમ નહી. પ્રદૂષણ તો આજે એક સૌથી મોટી સમસ્યા જેવી બની ગઈ છે.
અત્યારે તો કઈ ને તો બહાર નીકળવા મુશ્કેલ થઈ જાય થઈ ગયું છે. એટલું બધું પ્રદૂષણ? કાન છેે. કે જરા બહાર જઈએ નહીં કે મને તો આમ કહીને ખાંસી થઈ જાય એટલું બધું? ડસ્ટ એટલું પોલ્યુશન છે એટલો હોર્નનો અવાજ આવે.
હા જોઓ ને ખાલી. એ પ્રદૂષણ થોડી છે. ત્રણ ચાર પ્રકારનાપ્રદૂષણ છે. પ્રદૂષણ છે. જેમ કે ધ્વનિ પ્રદૂષણ હવાનું પ્રદુષણ જ્યારે પ્રદૂષણ. કેટલું બધું પ્રદુષણ? જેમ કે આપણે સિટીમાં રહીએ તો પણ આજુબાજુની હવા આપણા સ્વાસ્થ્યને એટલી જ અસર કરે છે.
સાચી વાત કેતી અને એના અપવાદર પણ તો આપણે. માર નાગરિક જ છીએ ને આપણે મનુષ્ય જ છીએ કે આપ આપણે આજ. કલ કેટલા બધા જંગલો. વૃક્ષો. બધા કાપી નાખ્યા છે. અને અ? કેવાઈ આખું?
જંગલ જેવું હાઈ રાઈસ બિલ્ડિંગ ઊભીકરીને જંગલ જેવું બનાવી દીધું છે એનાથી તો પર્યાવરણ પર અસર તો થવાની જ ને. હા એ વાત તો તમે સો ટકા સાચી. જે કહી કે મનુષ્ય પોતાના કામ કરવા માટે. પ્રાકૃતિક જે સુકુન. જે બધા ઉપકરણો છે જેમ કે જંગલ છે. ઝાડ છે. નાના નાના છોડવાઓ છે. એ બધાને કાપીને ઢેર. ઢેર. બિલ્ડીંગો ઉભી. કરે છે એ એ નથી સમજતા કે બિલ્ડિંગ એવું બધું ઊભું તો થઈ જશે પરંતુ આ પ્રાકૃતિક વાતાવરણના લીધે જે વૃક્ષો પ્રદૂષણને ઓછું કરે છે અને આપણને સારી એવી હવા આપે છે એ મળે. થી બંધ થઈ જાય છે
બિલકુલ સાચી વાત કરી આ આપણી બધી આવા બધા કારણને લીધે જ હમણાં ગ્લોબલ વોર્મિંગ કેટલું બધું થઈ ગયું જોકે એના લીધ તે કોઈ પણણ મોસમનું કંઈક રહેતું નથી ગમે ત્યારે ગમે તે થઈ જાય છે
હા એ તો છે સૌ સૌથી વધારે પ્રદૂષણની અસર હવામાન પર તો પડી જ છે અને સાથે સાથે બધા જ આ લોકો માટે જ્યારે પણ બહાર જઈએ ત્યારે માસ્ક પહેરીને જવાનું એટલું જ જરૂરી બની ગયું છે કારણ કે આ બધી હવા આપણા સ્વાસ્થુ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે જેના લીધે માણસો બીમા માર પડે છે
હા અને લોકો સમજતા પણ નથી ને પોતાની જવાબદારી હમણાં હું થોડા દિવસો પહેલા બીચ પર ગઈ હતી તો ત્યાં જ લોકોએ જે પણ ખાધું પીધું અને જે કચરો હતો તે એમણે ત્યાં પાણીમાં નાખી દીધો તો એવું ના
એનાથી પાણીનું પ્રદુણ થાય એના જીવો છે એને પણ નુકાન થાય છે સાચી વાત કહી તમે એનાથી જલ પ્રદુષણ એટલું પ્રમાણમાં વધી ગયું છે ગામડાઓના લોકોને સરખું સ્વચ્છ પાણી પણ નથી મળતું અને ખાલી ગામડાઓના લોકોની વાત થોડી છે આપણને તો પીવા માટે સ્વચ્છ પાણીની જરૂર છે આપણા રોજિંદા કામો માટે પણ આપણને સ્વચ્છ પાણીની જરૂર હોય જ છે
બિલકુલ તમે સાચી વાત કરી પાણી વિના તો ક્યાં શક્ય છે આપણે પાણી તો ખૂબ જ જરૂરી છે અને તમને ખબર છે હું જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા માં રહું છું ત્યાંના પણ એટલા બધા કારખાનાઓ અને ફેક્ટરીઝ છે તે એ બધ એ લોકો પણ બધું એમનું એ પણ ગંદુ કેમિકલવાળું પાણી હોય તો કંઈ પણ સમસ્યા વગર આજુબાજુની ખાડીઓમાં નાળાઓમાં નાખી દે છે એના લીધે પણ
હા હા એવ તો છે આજ કલની કંપની નિ ઓ આજ તો એ છે એટલે સરકારે એમના માટે તે નિયમો પણ બનાવ્યા છે કે કમ પનીઓ પોતાનું જે પણ ગંદુક હોય જે વેસ્ટ મટીરિયલ હોય એ પાણીમાં ના છોડે જેનાથી જે અંદરના જીવ રહેતા હોય માછલીઓ હોય કાચબા હોય એમના સ્વાસ્થ્યની પણ તો એટલું જ નુકસાન અને પચે છે ને
બિલકુલ સાચી વાત કરી અને આવી રીતે આપણે પાણી પ્રદૂષિત કરતા રહીશું પાણી પીને લોકો પણ કેટલા બીમાર પડશે નાના છોકરાઓને ડાયરિયા જેવી બીમારી થશે આપણે પણ બીમારીનો ન હોન બેસો
એ વાત તો ખરી કહી તમે એટલે આપણે આ પ્રદૂષણને ઘટાડવા માટે અમુક પગલાં ભરવા જોઈએ આપણે આપણાથી શરૂઆત કરીશું તો આપણને જોઈને આપણા આજુબાજુના લોકો શીખશે આપણું સમાજ શીખશે એ નાના નાના પગલા ભરવાનું આપણે આપણાથી જ શરૂઆત કરવી જોઈએ
બિલકુલ સાચી વાત છે અને હું એ વિશે તમારે આ અગર તમને વાત કરવાની જતી કે આપણે વે આલોક લોકોમાં જાગૃકતા લાવવા માટે કંઈક તો કરવું જ જોઈએ છે મેં તો અત્યારથી જ મારી સોસાયટીમાં લોકોને મારા છોકરાઓને બધા કધું કે તમે બધાઓ નાના નાના છોડવાઓનું પ્લાન્ટેશન કરો આપણી સોસાયટીમાં કે જેના લીધે આગળ જતા એ જ વૃક્ષો મોટા થાય
હા તમે સારું શીખ ખવાડ્યો એમને અને હું તો એમ કહું બધાએ પોતાના ઘરના બાલ્કનીઝમાં નાના નાના છોડવાઓ રોપવા જોઈએ એનાથી શું આપણને રોજ ફ્રેશ હવા મળતી રહે અને આપણી આજુબાજુ તો આટલું હવા પ્રદૂષણ છે જ પરંતુ એટલીસ્ટ આપણે ઘર ઘરે તો આપણને સ્વચ્છ હવા મળે જેથી આપણા ઘરનું વાતાવરણ પણ એકદમ આનંદમય અને શાંત પણ રહે એનાથી.
બિલકુલ સારી વાત છે તમારી અને એમ પણ હું તો હમણાં છે ને કોઈનું પણ જન્મ દિવસ હોય કે કંઈ પણ મારે કોઈને ભેટ આપવી હોય તો હું તો એમને નાના વૃક્ષો ઉગાવે તો એનાથી પણ વાતાવરણમાં ફેર પડે
હા એનાથી પ્રદૂષણ પણ ઓછું થાય અને આજકાલ તો હા એનાથી પ્રદુષણ પણ ઓછું થાય અને આ જ કરતો જુઓ ને પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો વધી ગયો છે હવે એ પ્લાસ્ટિક લોકો ગમે ત્યાં ફેંકે અને એનાથી જમીનનું પણ કેટલું પ્રદૂષણ થાય
બિલકુલ સાચી વાત કહી અને તમને ખબર જ છે કે પ્લાસ્ટિક તો ઓગળતુંપી નથી કે એ એ રિસાયક કલ્પન નથી થતું અને એ વર્ સોનવડ બસો સુધી જમીન પર જ રહી જાય છ છે એટલે પ્લાસ્ટિક તો મારા ખ્યાલતી એકદમ બેન્ડ જ થઈ જવું જોઈએ અને બને ત્યાં સુધી એકદમ એનો ઉપ યોગ કરવો જ ના જોઈએ.
હા આપણે પ્લાસ્ટિકની જગ્યાએ કાગ ળ ની થેલીઓ વાપરી શક કે કાપડની થેલીઓ વાપરી શકીએ જે ઈઝ જે સારી રીતે અને જલ્દીથી આપણા પર્યાવરણમાં ભળી જાય છે અને એનો ખાતર તરીકે પણ ઉપયોગ થઈ શકે લાંબા ગાળે તો પ્લાસ્ટિક હવે જે પર્યાવરણને નું નુકસાન પહોંચાડતું હોય અને જમીન પ્રદૂષણ વધારતું હોય તો એનો બેન તો થવો જ જોઈએ.
બિલકુલ સાચી વાત છે અને એ બધું જો એ પ્લાસ્ટિકની થેલીઓ ગમે ત્યાં લોકો નાખી દે છે અને તે આપણા બધા પશ પશુઓ જે અ ખાઈ લે છે એનાથી એમને કેટલી મોટી મોટી કેટલી બીમારીઓ થાય છે એ કેટલી તકલીફ થાય છે એ બધા પશુઓને.
હા એ વાત તો તમે ખરી કહી. એટલા માટે જ તો આપણે આ બધા પ્રકારના જે પ્રદૂષણ છે એમાંથી થી બચવાના અથવા તો એને ઘટાડવાના ઉપાયો શોધવા જોઈએ. આપણે એ કામ કરી શકીએ કે એન જી ઓ સાથે કે પછી આપણે સોસાયટીના લોકો આપણા સમાજના લોકો સાથે મળીને આજુબાજુના લોકોને આપણા શહેરના લોકોને અવેર કરી શકીએ કોઈ કાર્યક્રમ યોજી શક ઈ એ.
ખૂબ જ સારો વિચાર છે તમારો. આપણે આવા કેમ્પેન બધા યોજીને લોકોને જાગૃત કરી શકીએ છીએ કે આપણે પ્રદૂષણ નહીં ફેલાવું જોઈએ. અને બને ત્યાં સુધી આપણે વૃક્ષો વાવવા જોઈએ, આપણું જલ, આજુબાજુના પાણીને સ્વચ્છ
હા આપણી જે ગવર્મેન્ટ છે એ પણ આ વિષય પર કામ કરી જ રહી છે, પણ ગવર્મેન્ટને પણ લોકો ના સાથની જરૂર છે. આપણે એમને સાથ આપશું તો એ આપણા માટ ટે જ સારું છે. જેમ કે ગવર્મેન્ટ જલ પ્રદૂષણ ઓછું કરવા માટે ઘણી બધી યોજ નાઓ પણ લાવી રહી છે.
બિલકુલ સા ચી વાત છે. આ એ એટલા ગવર્મેન્ટના હાથી કાર્ય થાય એવું નથી, આપણે ગવર્મેન્ટ તો એમનું અહ સારી એવી કોશિશ કરે છે, પરંતુ આપણે નાગરિકોએ પણ એમાં સહકાર આપ વાનું ખૂબ જ જરૂરી છે, તો જ આપણે પ્રદૂષણ મુક્ત બની શકીશું.
હા, એ ખરી વાત કહી. અને બાળકોને પણ શાળાઓમાં આ વિષય પર શિક્ષણ મળે તો પણ સારું એમને પણ શીખવવું જોઈએ કે પ્રદૂષણ એ માનવ સમાજ માટે હાનિકારક છે.
ખૂબ જ સારી વાત છે હા અત્યારે તો નાના નાના બાળકોને પણ સ્કૂલમાં શીખવે જ છે એ લોકોને પણ પ્લાન્ટેશન કરતાં શીખવાડે છે પાણીનો દુરુપયોગ નહીં કરવાનો એ બધું ત્યારથી નાના નાના છોકરાઓને શીખ. વળેછેે. અને આ જો પાણી પ્રદુષણ હવાનું પ્રદુષણ એની સાથે સાથ તે ધ્વનિનું પ્રદૂષણ પણ તો ખૂબ જ ફેલાઈ ગયું છે કે લોકો રોડ પર જતા હોય કે ટ્રાફિકમાં ફસાયા હોય તો એમનામાં એટલી પેશન્સ નથી એ હોર્ન
એ તો છે એમને પણ આ વસ્તુનું જાણ હોવી જોઈએ કે એનાથી બીજા લોકોને તકલીફ થઈ શકે. તમારી સાથે આ પ્રદુષણ પર વિષય પર વાત કરીને મને ઘણું જાણવા મળ્યું અને આપ પણે પણ એવો કોઈ કાર્ય ક્રમ યોજીશું જેનાથી લોકોમાં જાગૃતતા ફેલાય અને પ્રદુષણ ઓછું થાય.
ચોક્ક હા ચોક્કસ મને પણ ખૂબ જ આનંદ થયો અને આપણે જલ્દી એક કાર્યક્રમ યોજીશું મળીએ.
જય શ્રી કૃષ્ણ.